હલો.
હા બોલો, મજામાં?
હા, મજામાં તમેય મજામાં છો?
હવ. શું કરો? કોમ્પ્લેટ શ, તમાર કેવું શ?
સારું જ છે.
ખાધું?
હા જમી લીધું, ને તમે?
હા, અમે જમી લીધું.
શું જમી લીધું?
અમે એ દાળ ભાત ને રોટલી ને ખાધી.
બરોબર છે.
હ.
હવે શું કરવાનું, કામકાજ પતી ગયા બધા?
હ, પતી ગયા.
બરોબર છે.
હમ્મ.
પછી અવે કંઈક નમીને ફરવા હા આમ છે આમ.
ના, ત્યારે તો નહીં ગયા ના ત્યારે તો નહીં ગયા હસબન્ડ ઘર નહીં.
ક્યાં ગયા છે?
હમ્મ, અ
હ બ
હમ્મ, ના નોકરી ગયા શે.
હા. બરોબર. આ હવ ખરું પછી હવે શું પ્રોગ્રામ ખાટ ડાલીન પછી ઉઘી જ જવાનું?
હા આ થોડી વાર ફોન વાપરુ પસી ઊંઘી જઉં શું.
બરોબર.
હમ
હમ્મ, પ મોર્નિંગમાં કેટલા વાગે ઉઠવાનું?
અ પોણા છો એવામાં
બરોબર, તો ઉઠીને શું શું કાર્ય કરો?
ઉઠી ન બ્રશ વશ કરીન પસી કચરો કચરું કાઢી નાખવાનો, ચા બનાઈએ.
હમ્મ.
ત નાહવાનું, ખાવાનું બનાવાનું.
છા.
કપડાં, કચરા, પોતા
હમ્મ, બરોબર.
હમ્મ.
પછી આખો દિવસ?
આખો દિવસ કઈ ની એમને એમ અગિયાર બાર વાગી જાય. કમ કામાં વસ્તુ ડી પા આરામ કરવાનું પછી એટલામાં મુ ઉઠી એટલામાં પસી રાતનો ખાવાનું પ્રોગ્રામનું ચાલુ કરવાનું.
બરોબર.
હમ્મ.
હા તાર
થવ આજકા
હ ભણવામાં કઈ ઈચ્છા નથી આગળ
ના.
કેટલી ઉંમર થઈ ગઈ હતી તમારી
મારો પચીસ
બર બર શું શું કરણવામાં શ
હ
મરમર શું કરુ
હા.
કર્યું
કઈ ની.
હા કય ની મળે
કોલેજ કરી બસ
કોલેજને અંદર શું સ સ્ટડી કરી
હોમઝન્સ
હા એલા કઈ
હ ત પણ એ બહાર જવા એવું નતું એટળે ના જમયને હણા
ચ માં આજુ બાજુ મા. કઈ સ્ટડી થતી જ નથી કેમ
કોઈ નતા હું એકલીઝરથી
ઘર ના બધા જોબ જોબ કરતા હતા કે શું
ના
તો પછી કોઈ નતું કેમ
એટલે બહાર જવાનું હતું
અને બારજાવામાં આખી ફેમિલી જોપ કરી છું ટાઈમ ના તો કોઈ તો કો ઈ